હલો
હા પેલું ગઈ વખતે મેં તો મજૂરીથી છોડ લીધા હતા તો છોડ સારા હતા તો હવે આ વખતે છોડ લેવાના તુલસીનો કરણનો બધા અલગ અલગ તો શું ભાવ છે
તુલસી ના દસ રૂપિયા છે કરણના વીસ રૂપિયા અને ગુલાબનોો છોડ લેવો હોય તો ચાલીસ પચાસ અલગ અલગ છે તમારે કેવા પ્રકારના લેવાના છે
અમારા ગુલાબમાં પેલા જે ઇંગ્લિશ ગુલાબ આવે જે છે તમારી ગા
એ તો મોંઘા છેમ મંગાવવા પડશે બસો રૂપિયા ભાવ છે પોસાશે તમને
બસો રૂપિયા છે ને વાંધો નહી પાંચ મંગી દેજો ને
બીજું
અને તુલસીના છે ને એક તિલક તુલસીના દસ છોડ જોઈએ અને બીજા જે નોર્મલ તુલસી આવે છે ને એમાં પાંચ છોડે જોઈએ અછો કરના અગેના
તિલક તુલસીના પચીસ રૂપિયા
હા વાંધો નહી અને પેલી તુલસીના છ છોડ.
સાદી તુલસી ના છો અને તિલક તુલસી ના.
દસ.
દસ થી લખતુલસિં બોલો બીજું.
અને ગુલાબ પેલે ઇંગ્લિશ પાંચ.
બસો વાળા બસો
અને પેલા આપડે. જાંબુના શું છે, શું ભાવે છે, જાંબુના છોડનો.
જામુન છોડ પાંત્રીસ. જે સાઈજ પ્રમાણે અલગ અલગ ભાવ છે, નાનો મોટો એવી રીતે.
ઓકે. હા તો ત્રણ ત્રણ છ ત્રણ આ બાજુ એટલે છ છ છ એ કરી નાખોજ આંબુ ના કરી નાખો.
એટલે તમારે કઈ જગ્યાએ ઘરમાં ઉગાવાના છે કે કોઈ પ્લોટમાં.
અમારે સ્કૂલમાં સ્કૂલમાં ઉગાડવાના.
હા તો એ પ્રમાણે મને કહો તો ખબર પડે કઈ રીતે. તો હું સજેસ્ટ કરું તમને કે ભાઈ આ સારા લાગશે.
જો જાંબુ ના થઈ ગયા જાસૂદ ના જાસૂદ ના કરતો છ.
છ
હમ અને રાતરાણી તો નહી હોય ને હમણાં છે, રાત રાણી.
રાત રાણી છે, ને પણ એ રાત રાણીના. ફૂલ શિયાળામાં આવશે હમણાં તમારે ઉગાવું હોય તો વાંધો નહી સીઝન જો છે, જ ઉગાવાની.
હા તો વાંધો નહી એ ઉગાડી દઈએ એના દસ કરી દો રાત્ર રાણીના.
દસ રાત્રાણી દસ દસ તુલસીના અને. તિલક તુલસી ના બરોબર અને. જા સુુદ ના અને પાંચ પેલા
નોર્મલ ઇંગ્લિશ ગુલાબ હમ અને કુંડા કુંડા કયા સારા રશે
કુંડા તો તમારે છે, ને ભ માટી ના જ લેવા બધા પ્લાસ્ટિક ના લઈ જાય છે, વીસ પચીસ રૂપિયામાં પણ તમે માટીના લો ને તો માટીના માટીની કારણે ઠંડક રહે ભલે મોંઘા આવે તમારે એક વાર લેવું પડે પણ એજ સારા
હા તો માટીના જેટલા પણ છોડ છે, ને એ બાજુ જે ઝાડ છે, એના તો ઊંડાનીં આવે બાકી જેટલા છોડ છે, ને એ પ્રમાણે કુંડા મને જોઈ લેજો ગણી લેજો કેટલા તે બરાબર
હા તો કુંડા મોકલાય દઈશુ.
હ અને ખાતરને દવા શું રાખો છો.
ખાતર તો ઓર્ગેનિક રાખે છે, પછી પેલું મિક્સમાં આવે છે. રાખે છે, કમ્પોસ્ટ ખાતર છે, કોકોપીટ છે, તમારે કઈ પ્રકાર ન જોઈએ બધા રાખે છે, ખાતર માં
આમાં જે છોડ અને ઝાડ લીધા ને એમાં શું અનુકૂળ આવ પ્રમાણે મને કરી દેજો સેટિંગ કેટલા કિલો થશે એ પ્રમાણે
સાઠ રૂપિયાનું છે, ને તમે દસ કિલો લઇ જાવ પેલા એ વાપરી જો ઓર આવશે સરસ ભલે મોંઘું પડશે પછી તમે બીજી વાર કેહેશો કે ભાઈ ના ઓર્ગેનિક સારું
બરાબર અને કોકોનટ કોકોપીટ
કોકોપીટ ના એક કિલો ના પચાસ રૂપિયા છે, કેમ કે નારિેલ અત્યારે મોંઘા છે, ને એટલે મળતું નહિ જલ્દી
ઓકે અને આપણે જે પેલા કેસરી કલ ના જે બી આવે છે, આવે છે, ગિલોઈ ના આવેય છે. લાલ જોવા હય છેને ચલો જવા
હા હા હા એ ગી લોહીના બીયા પણ એના કરતા તમે પેલી દં લઈ જશો ને તમારે જલ્દી ગ્રો થ હશે બીજ કરતા અને લીમડા ની જોડે રાખશો તો નીમ ગિલોય થઈ જશે એના ફાયદા ભી બઉુ ડાયાબિટીસ માટે તાવ માટે લોકો બધા લઈ જતા હોય છે પીવા માટે અને શિયાળા ચોમાસા માં ઝડપથી વધે છે.
અને મની પ્લાન્ટ છે મની પ્લાન્ટ
હમણાં તો નથી પણ હું મંગાઈ આપીશ એ સિવાય પેલું પર્પલ હાર્ટ કરીને એક પ્લાન્ટ છે. સ્પાઈડર પ્લાન્ટ છે સ્નેક પ્લાન્ટ છે. અને બીજું ઓફિસ પ્લાન્ટ છે એવા બધા પ્લાન્ટ છે એ જોઈએ તો એ તમારે સ્કૂલ માં ઉગા હોય તો તે એ સારું લાગશે બાર માસી નું લઇ જાાવ
અને હા એ બધા કરી દો અને કુવાર વાંઠામાં છે ને મને બે જાત જોુએ છે એક પેલી એકદમ લીલી અને એક પેલા મોટા હ જે પકડા કો પાઠામાં જોુએ છે. તો એ ઓકે ત્રણ ત્રણે એ કરી દેજો બે જાતના
હા એક ઝાડા મોટા એમાં પાછા ખાવાના અલગ ને લગાવાના અલગ હો એટલે પ્રમાણમ અલગ અલગ આવશે.
આપણે નોર્મલ સ્કૂલ માટે જ જોઈએ એટલે એમને મ શ માટે જોઈ ભલે ઉપયોગમાં આવત લઈ જાય લોકો
છો માટે જોઈ તો તમે પતલા લઇ જાાવ પેલા જાઝડા તો તમને દોઢસો રૂપિયાનોો એક છોડ પડશે
વાંધો વાંધ વાંધો હમણા પતલા રાખો ને ઘર માટેુંસું તો લઈ જઈશ. બરાબરને આનું ટોટલ કેટલું જોઈ્યું હત.
ઘર તમારે ખાતર કુંડા અને છોડ ને બધું થઈને આશરે પચીસો ની આસપાસ થયું
પચીસો હેના હા તો વા જો નહીં ટેમ્પો કરીને મોકલાવડાવ દો તો પેમેન્ટ કરી આપું તમને
ટેમ્પાનું ભાડું અલગ થશે સો રૂપિયા
વાંધો ન તમે સ્કૂલ તો જોયેલી છે ને મેં પેલા ગયા વર્ષ ચલીધો બર સામાન તમામે ઉતી
જોઈ લીજું મને ખાલી એરિયા થઇ જ ને એક વાર એટલે ખ્યાલ આવી જાય ઘોડાસર બાજુ જ છે ને
ઘોડાસર બાજુ છે હ હું તમને લોકેશન મોકલું છું હમણાં
હા તો વાંધો નહી થઈ જશે અને બીજું કોઈને તમારે બીજું આજુબાજુમાં કોઈને હોય એમને બી કેજો કે ભાઈ સારા ઓર્ગેનિક ખાતર માટે ખાસ કેજો હવે હમણાં થી નવું ચાલુ કર્યું છે પેલા પેલું બધું વેચતા હતા દવા વાળું પણ એનાથી જમીન ખરાબ થઈ જાય છે એટલે હવે ઓર્ગેનિક નું ચાલુ કર્યું છે
અને પેલા ઓફિસમાં શો શોફીસ માટે આવે છે ને પેલાં જેમને બહાર સૂર્યપ્રકાશ ના જોઈએ અને ઓફિસ માં જ ગ્રો થાય એવા એવા કયા પ્લાન્ટ છે તમારી જોડ
એમાં એક તમે સ્પ સ્પાઈડર પ્લાન્ટ છે ને ઘરમાં બી ઉકા શકશો અને બહાર ભી ઉગાવી શકશો એમાં તડકા ની બહુ જરૂર નહી પડતી બરોબર એક સ્નેક પ્લાન્ટ છે એ બી તમે ઘરમાં ઉગાઈ શકો ઘરમાં ભી રાખી શકો અને બહાર ભી રાખી શકો તમારી લોબી હોય ને બહારની એમાં રાખી શકો ઘરની અંદર બી રાખી શકો અને ઓક્સિજન માટે સ્પાઈડર પ્લાન્ટને સ્નેક પ્લાન્ટ એ સરસ પ્લાન્ટ છે જાસમીન આવે છે એ તમે ઘરમાં બી સો પીસ તરીકે ઉગાઈ શકો પછી એક ઓફિસ ફૂલ આવે છે તમે જોયા હશે ગુલાબી કલર ના સફેદ પીલા નાના નાના દસ થી છ માં જ ઉગે પછી કરમાઈ જાય એવા એવા પ્લાન્ટ પણ છે તો તમે કેશો એ પ્રમાણે મો મોકલી આપીશ
અને એક મારા ફ્રેન્ડને ત્યાં જોયું તું મેં આપણે બોડકદેવ સાઈડ રહેે છે ભાઈ એમના ઘરમાં જ છે ને આવી રીતે ગ્રીન કલરની આમ દાંડીિ હોય ને પછી એકદમ અ શંકુ આકારમાં જેમ કે અ થોડું આમ લાંબુ આવે છે શંકુ વગર નહીં પણ આમ લાબું ટાઈપ આમ ઓહો ગુલાબી ના ઇંગ્લિશ ગુલાબ હોય છે ને એ ટાઈપ નનું જ આવે એ ફૂલ પણ સફેદ હોય અંદર છે ને ડાંગરના એવું હોય એ ઓફિસમાં હોય છે ઘણી જગ્યાના ત્યાં જોયું હતું નામ મ તુલીપ કશોર શું નામ છે એવું જ નામ છે
હા તો નામ ને એવ બધું મને કહી દેજો એક્ઝેક્ટ નામ કહો એટલે ખબર પડે કે ભાઈ આ પ્લાન્ટ કેમ કે આમાં તો ઘણી અલગ અલગ જાત આવતી હોય છે
હું એમના તાતી ફોટો મંગાવડાાવ લઉં છું હમણાં અડધો કલાકમાં બરાબર છે એલો ફોટો હું તમને મોક મોકલી છે તમને કહેજો કે શું છે બરોબર એટલે એ પ્રમાણે ખ્યાલ આવશે એટલે એ સારું હોય છે બહુ દેખાવ બહુ સારું લાગતું હોય છે એવું છે
બરોબર
અને તુલસી માં પેલી તુલક તિલક તુલસી સિવાય પણ બીજી એક તુલસી આવે છે ને થોડી એમાં પત્તા મોટાવાને તીકી હોય છે ઘર માટે જોઈએ છે એક કઈ તુલસી આવેય
મળી જશે દેશી તુલસી
બરાબર વાંધો નહી આપણે બે છોડે એ મૂકી દેજ ને જોડે જોડે
હા મૂકી દેશુ બીજી કઈ રિક્વાયરમેન્ટ
ફોરેન માંથી જે ફૂલ આવે છે બહારથી એવા કોઈ તમે વેચો છો ફોરન
ગુલાબ ન એક ગુલાબ ના જ આવે છે એ તમે એ એના બિયાજ ખાલી બસો રૂપિયા ના આવે એ તમે બીયા ખાલી ગ્રો કરો ને વેલ થશે એની તો તમે ખાલી થાંભલે કે ઘરમાં કઈ કોઈ પણજગ્યા આમ ચડાઈ દશે ને એમાં તડકા બડકા વરસાદ ન એવું કશું હોતું નથી તો છે ત્રીજા માળ સુધી બી જાય એટલે અ્ધર થાય જલ્દી ગ્રો કરે અને આખા તમારા ઘરમાં ફૂલ ફૂલ થઈ જશે એવું એક છે એ કહેતા હોય તો એના બીયા મંગા આપું
હ વાંધો નને ફોટો પણ મોકલજો ને વેલનો ફોટો મોકલજો પછી હું કહું તમને હા
હા વેલો મોકલી દઈશ અને બીજ નું પણ હોય છે એ પણ મોકલી આપીશ કે ભાઈ આ રીતનું તો તમે પાણીમાં બી ખાલી નાખીને કરીશ અંકુરિત થઈ જાય ને પછી જમીનમાં કે નાના કુંડામાં બી થઈ જશે અનેને જમીન ની બી જરૂર નથી અને એકદમ જલ્દી ગ્રો કરે છે
બરાબર અને ખાતરના કેટલા પેકેટ મૂક્યા તમે
ખાતર નું મેં તમને કીધું ને સાઠ રૂપિયા નો દસ કિલો વાળો ઓર્ગેનિક નો અને કોકોપીટ પચાસ રૂપે કિલો કેમ કે મોંઘુ છે
હ વાંધોની બંને બે બંને બે બે પેકેટ મૂકી દો ને ચાલશે
અને આમાં તમારે ખાતર માં છે ને છોડ માં એક મુઠ્ઠી નાખવાનું ખાતર કેટલું ઇનપ છે અને ઝાડ હોય ને તો બે મુઠ્ઠી પંદર પંદર દિવસે નાખજો તો જલ્દી ગ્રોથ હશે
અને
કુંડામાં પંદર દિવસે ગાડમાં મહિને નાખશો તોય ચાલશે
અને કેટલી વારમાં પહોંચી જશે ટેમ્પો-
હવે ટટેમ્પા વાળા ભાઈ હજી? હમણાં આ્યા નથી એક બીજી જગ્યાએ ડિલિવરી કરવા ગયા છે એ આવે એટલે તમને કલાકમાં મોકલી આપું-
વાંધો નહી સારું ચાલો તો એ આવે ને એમને ક્યુ આર કોડ આપી દેજો- કા તો હું ફોન કરીશ ભાઈ આવી જાયજ ને ક્યુ આર કોડ હું પેમેન્ટ કરી દઉં બરાબર-
હા હું તમને બીલ વોટ્સએપ કરુ છું.
હમ વોટ્સએપ નંબર- સારું ચાલ ઓકે ઓકે થેન્ક યુ હા થ થેન્ક યુ-